હલો
એકદમ મજામાં તમે કેમ છો
હ હું પણ એકદમ મજામાં છું હા બોલો
સારું સારું હવે આપણે છે ને આપણે આ જે ગુજરાતીઓ તહેવારો વિશે આપણે ચર્ચા કરીએ.
ઓકે
તો આપણે ગુજરાતી તહેવારોમાં છે ને હું મારી જો વાત કરું તો મારો મોસ્ટ ફેવરેટ કોઈ તહેવાર જો હોય ને તો એક દિવાળી છે
બરાબર.
કે દિવાળીમાં શું થાય કે દિવાળીની અંદર આપણે નવી નવી વસ્તુ આપણે ખરીદતા હોઈએ છીએ
હા
જૂની વસ્તુ આપણે જોઈએ જૂની વસ્તુ હોય ને
હમ
એને આપણે રિપ્લેસ કરીને નવી વસ્તુ લઈ આવી જેમ કે હું બે ગયા વર્ષની મારા દિવાળીમાં હશે ને સ્માર્ટ ટીવી લઈ આવ્યા હતા અનેમે જે જૂનું અમારું ટીવી હતું ને
હમ
એને એમે જવા દીધું અને નવું સ્માર્ટ ટીવી લઈ આવ્યા પ તેતાલીસઈંચ નું
હમ
એટલે આમ એકદમ તમે આમ ટીવી એ જોવો ને એટલે એકદમ આમ સિનેમા ની અંદર તમને ટીવી જોતા હોય ને એવું જ લાગે છે એટલું મોટું આમ સાઈઝ એની સાઈઝ એટલી મોટી છે
હમ હમ હમ હમ બરાબર
અને અને એમાં શું છે બે દિવાળીમાં શું છે કે દિવાળીની અંદર આપણે નવી નવી વ્યવસ્તૂ શ ઘરમાં આપણે એનો વસ આવતા હોઈએ અને જૂની વસ્તુઓનો આપણે નાશ કરતા હોઈએ છીએ દિવાળીના તહેવારો પર પ્લસ આપણે ઘરમાં કરો દરેકનીંદ રંગરોગણ થતા હોય નવા નવા કલર કર હા અને બીજું એ કે ઘરમાં આપણે કલર કરાવતા હોઈએ છીએ દિવાળી દિવાળી ના સમયે દરેક ઘરોમાં અલગ અલગ ક કરડ આવતા હોય બધા લોકો તમને ખબર હોય તો
હા
અને પછી આપણે સાફ સફાઈ ચાલતી હોય દિવાળીના સમયે
હમ હમ
તો એ સમય ગાળામાં શું છે કે બહુ મજા આવે આમ આપણે એકદમ ઘર બી ચોખ્ખું થઈએ નવી નવી વસ્તુ આપડે ઘરમાં આવે ને એટલે ઘર એકદમ આમ નવું જ લાગે આપ આપ એ ન આપણે હમણાંમ નવા જ રહેવા એ હોય ને એવું લાગે ને પછી બીજી વાત કરું કે દિવાળી પરર છે ને આપણે ઘણા લોકો જોબ કરતા હતા એ લોકોને બોનસ મળે તમને ખ્યાલ આવ હતો કે દિવાળીના સમયે સેલરી જે સેલરી બોનસ આપતા હોય જે એના સેટ હોય એટલે એ એક એક અલગ આખો આખો વર્ષ જે ઇતેજાર કર્યો હોય ને છે માણસ કે આવતા વર્ષે આપણે દિવાળીમાં બોનસ મળશે એ એ વ્યક્તિને ખ્યાલ હોય કે એનો આનંદ કેટલો હોય
થાય હા
એની ખુશી અલગ જ હોય એને કે આ આપડણે બોનસ મળ્યું છે તો આપ વાપરશ એમ ફરવા જશ ને કઈ ક પ્લાનિંગ કરેલો જોઈ કે આ બોનસ આપણે જે મળ્યું છે એનું કંઈક આપણે વસ્તુ તુ નવી નવી વસ્તુ ખરીદશે બોનસ બોનસમાંથી અને એ એ એક અલગ જ ખુશી હોય એમ એને
હમ હા એતો સાચી વાત છે અમારે ત્યાં હમ હમ અમારે ત્યાં શું ગણેશ ગણેશ ચતુર્થથી બહુ સારું અગિયાર દિવસ સુધી અહં મનાવાય છે
અગિયાર દિવસ સુધી ગણપતિ બાપા ને રાખે ને એની પૂજા થાયને દરરોજ રોજ નવું નવું નવા નવા પ્રોગ્રામ રાખી તો પબ્લિક પણ ત્યાં જોવા વધારે ઉમટે અને ત્યાંની એકાવન ઢોલ ની આરતી એવું બધું રાખે તો દર દરરોજ એમ સમજો ને નવું નવું રાખે એ અગિયાર દિવસ સુધી ને પછી વિસર્જનમાં હા વિસર્જન માં અગિયારમી દિવસે વિસર્જન કરી નાખ ત તો પછી વાતતે ગાજતે ત્યાં સમુદ્ર કિનારે ગણપતિ બાપા ને લઈ જઈ પૂજા કરીને પછી વિસર્જન કરી
હા તે ગણેશ ચતુર્થી જે તમે કહ છો ગણપતિ બાપાનું એકણીસ ચતુર્થીથી સ્ટાર્ટ થઈને દસ દિવસ સુધી અયા સ્થાપન થને અગિયાર માં દિવસે એનું વિસર્જન કરવામાં આવે
હા અગિયાર માં દિવસ વિસર્જન થાય છે
હા એટલે એ જે એ જે તહેવાર છે ને ગણપતિ મહોત્સવ એ બોમ્બે બોમ્બે મહારાષ્ટ્રમાં બહુ ઉજવાય છે કારણ કે મહારાષ્ટ્રના લોકો મહારાષ્ટ્રના લોકો છે ને બહુ જ એન્જોય કરે છે ગણપતિ મહોત્સવને
હા
ત્યાં તો શું છે કે બધી અલગ અલગ જગ્યાએ બહુ જ આ બનાવવામાં આવતું હોય છે ગણેશ ચતુર્દીનો મહોત્સવ
હમ
અને બહુ મોટા બહુ મોટા બધા આયોજન કરતા હોય છે એ લોકો અને એ લોકો છે ને ડેલીનો અમે અમે ત્યાં છીએ ને ત્યાં તો ડેલી સાંજે અલગ અલગ સાંજ સુૂ પ્રોગ્રામ બી આયોજન
હા હા અમારે ત્યાં પણ થાય છે એમ સારું એવું આયોજન થાય છે
અને અલગ અલગ કોઈ વાર સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય કોઈ વાર ભજન કવાલીનો પ્રોગ્રામ હોય કોઈ વરસંતવાણીનો પ્રોગ્રામ હોય અ અલગ અલગ કાર્યક્રમ ગોઠવતા ભ સાંજના સમયે જ્યારે છે પછી પ્રોગ્રામ પૂરો થઈ ને પછી નાસ્તાનો પ્રોગ્રામ બી હોય છે અમારે ત્યાં કે પછી એ બધા લોકોને નાસ્તો ભી કરાવે તમને ખ્યાલ હોય તો
હા હા હા
પછી બીજા તહેવારની હું તમને વાત કરું તો બીજા તહેવારમાં છે ને કો હોળી ની વાત ું કે હોળી છે ને આપણે એક હોળી તેવા છે યુપીમાં બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે
બરાબર
યુપી માં આપડે વૃંદાવન જે છે ને વૃંદાવન નું તને નામ સાંભવું હોય તો
હા
તો વૃંદાવનની અંદર પંદર દિવસ સુધી ધૂળેટી હોય છે પંદર દિવસ સુધી એ લોકો રંગેથી રમે છે પંદર દિવસ કન્ટિન્યુઅસલી આપણે તો આ સાઈડ એક જ દિવસ ખાલી એ એક જ દિવસ મે અડધો દિવસ જ ઉવું જોવતો હોય છે
હા અડધો દિવસ હોય સવારથી બપોર સુધી
પણ એ લોકો તો કન્ટિન્યુઅસલી પંદર દિવસે એ લોકો રમતા હોય છે તે કેવી કેવી ધૂળેટી હશે તે્યાની એ આપણે આમ છું આમ એટલો આપણે વિચાર કરીએ ને તો એ આપણે મન એકદમમ રોમાચીિત થઈ જય
હા કે એટલા પંદર પંદર દિવસ બરાબર
અને ત્યાં એવું નહ કે કોઈ ઓળખતા હોય તો એ ત્યાં કોઈ પણ બધા છોકરા છોકરીઓ લેડીઝ બધા સાથે જ રમે એવો નહીં કે નહી આપ આપણે લેડીઝ જોડે લેડીઝ રમીએ કે આપણે આ સાઈડ પેલું કલ્ચરને એ બધું છે એટલે આપણે લેડીઝ જોડે ન રમતા હોઈએ
હા
જેેન્ટસ જોડે રમતા હોય ને લેડીઝ લેડીઝ જોડે રમતા હોય. ત્યાંનું કલ્ચર આખું અલગ જ છે ત્યાંનો એ લોકો એક એક સાથે જ બધા રમતા હોય લેડઝ જન્સ ઓળખતા હોય ન ઓળખતા હોય એવું કઈ ત્યાં છે જ નહી.
બરાબર અચ્છા અચ્છા
એટલે બહુ અમે મારે લાઈફમાં હું એકવાર મેં ત્યાંની મેં થુરેડી કરેલી છે. અમે ત્યારે એમાં ટોર ટોર ઉપર ગયા હતા હોડી ઉપર રજ બહુ એન્જોય કર્યું છે મેમે હોળી તો એ લોકોને મેં એ જે ધૂળેટીનો જે મેં જોયું હતું એ લોકો જે રમે એનો ઉત્તમમ ઉત્તમ એમ શબ્દોમાં એનું વર્ણન ન કરી શકોું કે કેટલી એનો આનંદ મને કેટલો આનંદ આવ્યો હતો ને એ સમયે એનું વન વર્ણન ન થઈ શકે મારાથી
બરાબર
એટલે આમ બહુ મજા આવી હતીને બહુ એન્જોય કર તું તની હોળી
હમ હમ હા
ત્યાંની તો ત્યાંની હોળી આપણી પાસે આપડી હોળી કઈ ન કેહેવાય ત્યાં હુ એટલી હદે રહેલો અને લોકો એમ કલર થી રમે ને તો એ કલર એટલા બધા પાકા હોય ને એ તમને અને પંદરથી એક મહિના સુધી તો કલર જાય એમ નહીં. તમારી બોડી ઉપરથી કારણકે તમને તમને ખબર હોય કે પંદર દિવસ તો એ ઓળ કલરથી રમાં હોય એટલે એ તમને ખ્યાલ હોય કે એ કલર કેટલો હદે એ બેસી ગયો હોય શરીર ઉપર ચામડી ઉપર
પ્રિ ત્યાં તો મ નાહી હોય કે નહી પાકા કલ નહીં. અ ગુલાલ ની એવાજ હોય કે એકડીમા જરવામાં ત્યારે જ નીકળી જાય.
હા એટલે ત્યાં તો શું છે પાકા કલરથી એ લોકો રમે એટલી પછી એક મહિના સુધી કા તો કોઈ કાળા કરો નથીને એમાં તો કાળાને કાળા રહેે એક મહિના સુધી ખૂબ ગુલાબબીથી રેમત તો ગુલાબી કલર જોઈએ એને આખા શરીર
હમ હમ હમ હમ
બહુ આમ મજા એ દિવસ એ એમ તમે એમ જોુઓ ને એ વસ્તુને તમને એમ મજા આવે એમ કેાર નહીં આપણે એન્જોય કરવું જોઈએ. હું ખુદ હું ત્યાં રમ્યો હતો ને હું ત્યાં બે દિવસ રમ્યો હતો ને થોડીે
હા
ધૂળેટી તો મારા કલર મારા શરીર બોડીમાંથી પંદર દિવસ સુધી કલર ગયો નતો પંદર દિવસ સુી મારું મોટું છે ને ગુલાબી ગુલાબી હતું આખુ એટલો ત્યાંનો પાકો કલર છે એટલી હદે
હમ હમ હમ બરાબર
બીજો તમારો તમારો કોઈ ફેવરિટ તહેવાર હોય તો જણાવો તમારો શું?
અમારે ત્યાં તો શું બધા તહેવાર થાય તો બધા તહેવાર માં તહેવાર તો બધા સારા જ હોય. પણ એમ કે ગણેશ ચતુર્થી છે નવરાત્ર્રી નવરાત્રીમાં શું રમવાનો બઉ શોખ તો નવરાત્રીમાં ત્યાં અમે બાજુમાં જ છે ગરબી થાય છે તો ત્યાં અમે હાલી જઈએ નવરાત્ર્રીમાં તો ત્યાં શું. એવું ના રાખે કે ચાલો આ અ સારુ રમીશ કે નથી રમતા બધાને ઈયા ઇનામ આપે ડ્રો લકી ડ્રો કાઢીં ઈયા અને પેલે આપડે નામ લખાવાનું હોય ને પછી એ ચી અ કૂપન હોય એ આપને લઈને જ સાથે લઈને જ રમવાનું હોય અને નવરાત્રી પૂરી થાય એટલે કુપન અ ડ્રો કરે. ને જેમાં જેનું નામ નીકળે એને બધાને ઈનામ આપે એટલે અ શું બધું એક સમાન કે શું કેવાય એને
બધું એમ સારું રમે કે ના રમે એ જોય નઈ બધા રમી ને ખુશ થાય બસ પોતાનો એન્જોય કરે રમીને આવરે કે ના આવરેે પણ અહીંયા બધા રમે ડોસી માઉ પણ અમારી સાથે રમતા હોય એ પણ ઈનામ લઈ જાય
ઓ શું વાત છે.
હા
એ તો સારું કહેવાય બહુ.
હ એટલે અહીંયા એવું નથી મનાતું કે આ સારું રમીશ તો આને જ ઈનામ મળે. ઘણામાં એવું છે કે જો આ સારું મળેસ તો હવે એને જનામ મળશે એવું ન હોય અમારે ત્યાં એવું છે કે તમે કુપન લીઓ તમે રમો તમારું નામ નીકળે તો ઈ નામ તમને મળે. હ
એટલે એમાં ટૂંકમાં તમારું કેવાનું એમ છે કે કોઈની સાથે ભેદભાવ કરવામાં આવ
હા ભેદભાવ કરવામાં ના આવે. હા ને જ્ઞાતિ હા હા ને. બીજું કે અંયા નાત જાત પર જોવામાં ના આવે કે કઈ નાત ન છે એવું નહી બધો સમાન એકદમ હિન્દુ બધાય હિન્દુ જ તો એમ સારું હોય. હા ને પાટલા ગરબી નામ છે અમારી ગરબીનું તો એ ઘણા વષૅ જૂની ગરબી છે. અને હજી સુધી પાટલા જ રાખે એમ એક દિવસ થાય તો એક પાટલો બીજો દિવસ થાય તો બીજો પાટલો ત્રીજો દિવસ થાય તો ત્રીજો પાટલો એક દિવસે નવ દિવસ નવ પાટલા થાય પાટલા ગરબી નામ છે. ઘણા વર્ષ જૂની ગરબી છે ઘણા વર્ષો થઈ ગયા એ ગરબીની ને તો તો હજી એ આગળની રીત રિવાજ છે એ ચાલુ જ છે એમ
સારું આપણેે જે આ પરંપરાઓને બધી જે આ ચર્ચાઓ કરી તહેવારો વિશે તમે તમારા અનુ હો મારી સાથે શેર કરી મે મારા અનુભવો તમારી સાથે શેર કરીએ તમે તમારા અનુભવો જે મારી સાથે શેર કરી એમાંથી તમને ઘણું બધું આમ શીખવા મળ્યું. કે તમે જે તમારી લાઈફ જે એન્જોય કરેલી છે.
હું
તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
ઓકે થેન્ક્યુ તમે પણ જે. અનુભવ તમારા શેર કર્યા તે બદલ થેન્ક્યુ મને પણ ઘણું જાણવા મળ્યું.
વેલકમ
અચ